હેલો
હા મિત્ર
અવાજ આવે છે મિત્રો
હા આવે છે
કેવું ચાલી રહ્યું છે
ચાલુ રહ્યો છે વરસાદ આવી રહ્યો છે
હા બરોબર કોલેજ લાઇફ
હા
કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે
ચાલી રહી છે મિત્ર મસ્ત
હા હા હા રીજલા આવે કે કે
હા આવી ગયું છે
તો મિત્રો તમારી પાસે થોડો સમય રહેશે
હા મિત્ર
હમ્મ થોડો સમય હોય તો આપણે પરિવારો અને સંબંધો વિશે થોડી ચર્ચા કરી લઈએ
હા મિત્ર
કાલે સાંજે બધા ઘરે સાથે બેસીને જમતા હતા અમારી ત્યાં તો વાતો કરતા હતા અને મને વિચાર આવ્યો કે દુનિયામાં ગમે તેટલા પૈસા કમાઈ લે ગમે તેટલી મોટી નોકરી કરી લઈએ પણ જો પરિવારનો સાથ અને પોતાનો લોકોનો પ્રેમ ન હોય તો જીવનમાં સાચી ખુરશી મળતી જ નથી તો તને શું લાગે છે?
હા મ આપડે તો સંબંધો જાળવવા રાખવા માટે સૌથી મોટી મહત્વપૂર્ણા એક વાત છે જે એકબીજા પર વિશ્વાસ લેવો જોઈએ વિશ્વાસ સૌથી મોટી મહત્વપૂર્ણતા ધરાવે છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં પ્રેમ વધે છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં સુખ અને શાંત ક રહેે છે. ખોટું બોલવું ઈ કરવી અથવા સ્વાથ રાખ રાખવાથી સંબંધોમાં અંતર આવે છે. તેથી હંમેશા સાચું બોલવું એકબીજા ન આદર કરવો અને જરૂરિયાત ના સમયે મદદ કરવી જોઈએ
એકદમ સાચી વાત કરી ભાઈ પરિવાર એજ આપણી મતલબ એજ એવી જગ્યા છે. જ્યાં માણસ ને કોઈ પણ સ્વાથ વગર પ્રેમ મળે છે. આપણે ખુશ હોઈએ કે દુઃખી હોઈએ સફળ થઈને કે નિષ્ફળ જઈએ પરિવારના લોકો હંમેશા આપણી સાથે ઉભા રહે છે. એજ પરિવારની સૌથી મોટી ખાસિયત છે. આપણે જોઈએ તો નાનપણથી જ લઈને મોટા થઈ ત્યાં સુધી માતા પિતા આપણા માટે કેટલું બધું કરે છે. તેઓ પોતાની ખુશી આરામ અને કોની ઈચ્છાઓ ત્યાગ કરીને આપણું ભવિષ્ય સાર બનાવે છે આપણા માટે દિવસ રાત મહેનત કરે છે. આપણે મોટા થઈએ ત્યારે તેમનું મહેનત નું સાચું મૂલ્ય સમજાય છે.
અને દાદા દાદી કે નાના નાની પણ પરિવારનો મહત્વનો ભાગ ભજવે છે. તેઓ પોતાના અનુભવથી આપણને આગળ કેવી રીતે જવું અને જે પૂર્વજોથી જે પરંપરા ચાલી રહી છે એનું પાલન કેવી રીતે કરવું એનું પણ આપણે સમજણ પડી જાય છે. જીવન ના પાઠ સમજાવે છે અને પરિવાર ને એક સાથે રાખવાનો પ્રયત્ન કરે છે. અને મને તો ભાઈ બહેનનો સંબંધ પણ ખુબ જ સારો લાગે છે. નાની નાની વાતમાં ઝઘડો પણ થાય છે. મસ્તી પણ થાય પણ જય્યારે કોઈ મુશ્કેલ આવે ત્યારે સૌથી પહેલા ભાઈ કે બહેન જ હથ ભરે છે આઝમન પ્રેમ પણ હોય છે અને લાગણી પણ હોય છે તો મિત્રો તમારી જો કોઈ પણ અડચન આવે તો કોણ સૌથી પ્રે લા ઉભાારય છે.
હા મિત્ર સૌથી પેલા તો ઘર વાળા જ આપણને સૌથી પહેલા આપણને સ્વાદ સાથ આપે છે. જેમ કે પપ્પા હોય પછી ભાઈ બહેન મમ્મી એ લોકો બધા જ શર્ટ આપે છે આપ મુશ્કેલી ટાઈમ ના પણ આજના સમયમાં ઘણા લોકો કામના કારણે પોતાના વતનથી દૂર જાય છે ત્યાં પણ ઘર વાળા કઈ આર્થિક રીતે સપોર્ટ કરવો હોય એવી રીતે આપણને ઘર વાળા જ સપોર્ટ કરે છે સાથ આપે છે અને બીજી વાત તો સારા સંબંધ માત્ર પરિવાર પૂરતા મર્યાદિત નથી મિત્રો પડોશીઓ શિક્ષકો અને સમાજના અન્ય લોકો સાથે પણ સારા સંબંધો રાખવા જોઈએ મીથીી વાણી સારો વ્યવહાર અને મદદ કરવાની ભાવના આપણને સોનું સોના પ્રેમ બતાવે છે પરિવાર આપણને મુશ્કેલીઓના સમયમાં હિંમત આપે છે અને સફળતાના સમયે આનંદ વહેંચે છે જીવનમાં પૈસા સંપ અને સફળતા મહત્વની મહત્વની છે પરંતુ પ્રેમાળ પરિવાર અને મજબૂત સંબંધો કરતા મોટું કોઈ ધન નથી જો મિત્ર તમે કીધું એમ જ કે આપણને તો ઘરમાં ભાઈ બહેન વચ્ચે પ્રેમ સહકાર અને સમજણ હોવી ખૂબ જ જરૂરી છે નાની મોટી બાબતો માં મતભેદ થવો સ્વાભાવિક છે પરંતુ ગુસાકત વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો વધુ યોગ્ય છે એકબીજાની લાગણીઓને સમજવાથી સંબંધો વધુ મજબૂત થાય છે મિત્ર પરિવાર એ દરેક વ્યક્તિના જીવનના સૌથી મહત્વપૂર્ણ આધાર છે બાળકનો પ્રથમ શિક્ષક તો એના માતા પિતા જ હોય છે પર અને પરિવાર જ તેને જીવનના સારા સંસ્કારો પ્રેમ શ શિસ્ત જવાબદારી અને માનવતા શીખવે છે પરિવાર માત્ર લોહીના સંબંધ નું નામ નથી પરંતુ પ્રેમ વિશ્વાસ સહકાર અને લાગણીઓથી બંધાયેલો એક સુંદર સંબંધ છે આજના આધુનિક યુગમાં તો લોકો પોતાના કામ અને વ્યવસાયમાં ખુબ વ્યસ્ત બની જાય છે ઘણા વખત ઘણી વખત પરિવારના સભ્યો એક જ ઘરમાં રહેતા હોવા છતાં સાથે બેસીને વાતો કરવાનો સમય કાઢી શકતા નથી મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા ના વ ઉપયોગને કારણે પરિવારના સભ્યો વચ્ચે વચ્ચે ની સીધો સંવાદ ઓછો થતો હોય હોય છે તેથી આપણને દરરોજ થોડો સમય પરિવાર સાથે વિતાવવો જોઈએ રે પરંતુ આપણને તો આજ આધુનિક યુગમાં ચાલતી રહ્યું એક દરેક પરિવારની અંદરની વાતો હોય છે જેમ કે આ મોબાઈલ ફોન મોબાઈલ ફોન ના કારણે પરિવાર સાથે વાતચીત કરવા ટાઈમ આપણને હોતો નથી કારણ કે આપણને કામગીરી ના કારણે મોબાઈલનો ઉપયોગ દર આખો દિવસ આપણે કરીએ છીએ એ આખા દિવસ દરમિયાન આપણે મોબાઈલ નો ઉપયોગ કરવાથી આપણને ટાઈમ મળતો નથી પરિવાર સાથે વાતો કરવા પરંતુ આપણે જયારે સા સવારે અને સાંજે જમવા બેસીએ છીએ ત્યારે આપણને પરિવાર નો સાથ પરિવાર ને સાથે આપણે બેસીને જમવાનું જમીએ છીએ અને સારી રીતે વાતો કરીએ છીએ
હા મિત્રો આજકાલ મેં વાત મે જોઈ છે કે લોકો કામમાં એટલા છે તેનો પણ બધા પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે એક જ ઘરમાં રહેતા હોવા છતા વાતચીતો મારા મત પ્રમાણે ને દરરોજ થોડો સમય એવો હોવો જોઈએ જ્યારે આખો પરિવાર સાથે બેસે વાતો કરે એકબીજાનો દિવસ કેવો ગયો છે એ પુછે અને હસીને સમય પસાર કરે આવી નાની નાની બાબતો સંબંધોને ખૂબ જ મજબૂત બનાવે છે મિત્રો
આમ
ક્યારેક પરિવારમાં મતભેદ પણ થાય છે દરેક માણસનો સ્વભાવ અલગ અલગ હોય છે એટલે નાની મોટી વાતમાં મતભેદ થવો સ્વાભાવિક છે પરંતુ ગુસ્સો લાંબો સમય ને બદલે શાંતિ થી વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ સંબંધો તૂટતા વાર નથી લાગતી પરંતુ તેમને જોડવામાં વર્ષો લાગી જાય છે એટલે હંમેશા એકબીજાની લાગણી નું સન્માન કરવું જોઈએ અને નાની વાતો ને મોટો ઝઘડો બનાવવો જોઈએ નહી મને તો તહેવારોમાં પરિવાર સાથે રહેવાની સૌથી મજા આવે છે બધા ભેગા થાય છે સાથે મ જમે છે હસે છે જૂની જૂની યાદો કરે છે એક બીજાને શુભેચ્છાઓ આપે છે. એ બધું આપણને જીવનભર. યાદ રહી જાય છે અને જ્યારે પરિવારના કોઈ સભ્ય ને મુશ્કેલી આવે ત્યારે બધા મળીને તેની મદદ કરે છે, તેને હિંમત આપે છે. અમે તેના સાથ આપે છે એજ સાચા પરિવાર ની ઓળખ છે. તો મિત્ર આપડે. કોઈક વાર. ફરી એ ટોપિક પર વાત કરીશું. સમય આપવા બદલ આભાર.
હા મિત્ર.